હલો
હાલો
હા શું કરું છું મજામાં
હમમસો
બસ ઉભી મજામાં બોલો બોલો બહ દિવસે ફોન આવ તમારો
હમણાં તો ટાઈમ જ નથી મળતો ને
અચ્છા કેમ બારગાતા કેસો
હરગામ જવાનું ને ઘરના કામ છોકરા આવું બરાબર
બરોબર બરોબર બલો બલો કેવી છે ચાલે છે દિવાળીની તૈયારી તમારે
હા દિવાળીની તૈયારી તો કેવી સારી હોય ને દિવાળી તો કેટલો સારો તહેવાર છે તો તૈયારી પણ સારી જ હોય ને
ઘર કામ ને બધું થઈ ગયું નાસ્તા બધું બનાવી દીધું
હા ઘરકામ કર્યું નાસ્તા બનાવી દીધા બધું થઈ ગયું. તમારે
હમ બસ આમાં બી ઘરકામ ઘરકામને બધું થઇ ગયું હવે બસ હવે અમારે નાસ્તોને બધું બનાવવાનું બાકી છે.
પેલા જેવી હવે દિવાળી ક્યાં રહી છે હવે તો બધા પોત પોતાના જીવનમાં એટલા બધા વ્યસ્ત થઈ ગ્યા છેને
લોકો સાચી વાત છે લોકો હવે બહુ તહેવાર ઉજવતા નથી અને મોંઘવારી બી એવી એટલી બધી વધી ગઈ છે તો લોકો ને શોક બી એના લીધે ઓછા થઈ ગયા છે ને એટલું બધું દારૂ ખાનું બી નથી ફૂટતું.
હારું છે દારૂખાનું નથી ફૂટતું તો પ્રદુષણ તો ઓછું થશે ને એમ
હા પર્યાવરણ માટે સારું છે પણ લોકોનો જે પેલા ઉમંગ અને ઉત્સાહ હતો એ બધું દિવસે દિવસે ઓછો થતો જાય છે.
હ
તમારો દિવાળી સિવાય કયો બીજો તહેવાર જ ફેવરેટ છે.
હમ્મ
ઓલમોસ્ટ બધા તેવાર
હમ મારે પણ એવુંજ તહેવારો આવે તો ખુશીઓ જ આમ લાગે કે ઉજવણી કરવાની ખૂબ મજા આવે કે તમે આખા દિવસ રોજ કંટાળતા હોય ને ત્યારે, તેહવાર આવે ને તો એનું કંઈક અલગ જ વાત હોય.
તમે ક્યાં ક્યાં ફરવા જાવ છો દિવાળી વેકેશનમાં
દિવાળી વેકેશન પર તો અમે ગામડે જઈએ પછી આ વખતે તો, અમે લોકો ગયા તા અહિયાં દિલ્હી ને બધે ફરવા ગયા તા બુકિંગ કરાવ્યું હતું ઓનલાઈન તો બધું ગયા તા અમે લોકો
હા હા
તમે ક્યાં ફરવા જાાવ
અમે તો ગમે ત્યાં ઈચ્છા થાય ત્યાં જવાનું પણ મને દિ વાળી માં વધારેમ વધારે ગમે તું સારું કેવાય એકબીજાને મળવાનું મીઠાઈયુ આપવાનુ કેટલી શાંતિ લાગે અને આપણા હિન્દુઓનું
ચોળાફડી મઠિયા પછી બધી મીઠાઈ બી આ વખતે અમે ઘરે જ બનાવી છે
હા દિવાળીમાં તો બધું આમ કેટલું સારું આમ વાતાવરણ આખું દિવાળીમાં અલગ થઇ જાય. એમ
હા સાચી વાત છે દિવાળી મતલબ કોઈ બી તહેવાર હોય પણ એની વાત વાત જ કંઈક અલગ હોય અને બધા પરંપરાઓગત અને બધીને પોતપોતાની આમ હમ શું કેહેવાય વાત અલગ જ છે. એમ
હા દરેક તહેવાર પાછળ મૂળભૂત પરંપરા અને સંસ્કૃતિ તો છુપાયેલી હોય છે તમારા મતે આપડા ભારતની અંદર કેટલા બધા તહેવારો છે ને
હમ્મ. અને જેમ જેમ, જેમ જેમ દેશ બટ એમ કહેવાયને કે જેમ દેશ એમ ભેશ એવીજ રીતે જેમ જેમ મતલબ અધર સ્ટેટમાં બી તમે જાઓ ને, એમ અલગ અલગ તમને રીતિ રિવાજો અને અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે. ત્યાં
હા. અમારે તો હવે દિવાળી વેકેશન કરવા જવું છે.
ક્યાં જવાના છો?
મારે શિમલા જેવું છે કદાચ
અચ્છા તો તો હવે ઓનલાઈન જ ટિકિટો કરીને જો કેમ કે જે કે બાય પ્લેન કે, બાય ટ્રેન જવાના હોય તો બી ઓનલાઈન થઈ જશે અને હોટલ ને બધાનું અત્યારથીજ બુકિંગ કરજો એ બી બો નવી ટેકનોલોજીના લીધે બી સરળ બની ગયું છે, કે તમે હવે ઘર બેઠાજ જતા પહેલાની જો પ્લાનિંગ કરીને જાવ તો એ તમારા માટે ઈઝી રે કે તમને ત્યાં જઈને શોધવું ના પડે. નવા શહેરમાં નવા નવી જગ્યાએ જાવ તો તમને એટલું બધું મુશ્કેલી ના પડે.
હા, એતો હવે એજ કરીશું ઓનલાઈન બુકિંગ કરાઈ દઈશુ તમે દિવાળી ના બેસતા વરસે આવજો મારા ઘરે પછી, બધાને લઈને
હા, ચોક્કસ ચોક્કસ આવી શું ને
અત્યારે તો વધુમાં ભાવ તો
હા, બોલો બીજું? શું બનાવ્યું તમે, તમે ઓનલાઈન મંગાવો કે પછી ઘરેજ બનાવો છો, બધું?
ના ના મારા ઘર માં તો કશું બી ઓનલાઈન અમે લાવતા નથી, બધા નાસ્તા ઘરેજ અમે ઘરેજ બનાવીએ મઠિયા, ચોરાફળી, ચુંવારી
હમ્મ, સરસ સારી વાત કેવાય તમારે.
હા, બાળકોને કશું ઘરનું ના ભાવે બધું ઘરનું જ ખાય છે, એ લોકો
ઓ, સારું કેવાય તો તો એમણા સ્વાસ્થ્ય માટે બી સારું છે અને સારું કેહેવાય
હા, પછી તો હોળી આવસે ને ધુળેટી કે એને નવરાત્ર હા, જો મને નવરાત્ર બીજ પ્રિય એ બી તહેવાર છે, હા. માતાજીની આરાધના, ગરબા ગાવાના, કેટલી મજા આવે.
હમ્મ. અને દસ દિવસ ગરબે. હા, બો મજા આવે દસ દિવસ ગરબે ઝૂમવાની મજા આવે, તો બો કંઈક અલગ જ હોય કે મસ્ત તમે ચણ્યાચો ડી પહેરીને તૈયાર થઈને તમે જાઓ અને દસ નવ દિવસમાં માતાજીની આરાધના કરો, બો મજા આવે
અમારા ત્યાં તો અમારી શેરી ગરબા થાય છે સોસાયમા, અમે તો અહિયાંજ રમીએ છીએ. ક્યાંય બહાર નથી જતા, તમે શું બહાર જાવ છો?
હા, અમે પાર્ટી પ્લોટમાં જતા હોઈએ છે ને કોઈ એવા શેરીમાં બી જતા હોઈએ છે, તો બેવનું કંઈક મજા લેવન આવ એમ
બરાબર છે. અમારે તો અહિયાં જ ગરબા છે, તો સોસાયટીમાં શાંતિ છે, ક્યાંય બહાર જવાની જરૂરત ના પડે નાની ગરબા થાય એ
અચ્છા, તો તો ત્યાં બી સારું કહેવાય, હવે મતલબ બધા લોકો ઓળખીતા લોક કો ભેગા થાય અને આમ સામાજિક રીતે સારું કહેવાય કે વધુ બધા મળે વળે અને આમ સંબંધ બીજ એકબીજાને સારા થાય
આપણા ભારતમાં તો ઘણા બધા એવા તહેવાર છે એ એની એક અનૌખિક મજા હોય છે એમ બધા સાથે પણ પલા જેવા તહેવારોમાં બધા બ કેવું કરે કે એ બધા ફર્ છે તારે ફરવા માટે એમ
હમ પેલા તો બધા વિશ કરતા હતા હવે તો ઓનલાઈન જ વોટ્સઅપ થ્રુ જ બધા એકબીજાને વિશ કરી દે અને ઓનલાઈન જ બધાને બધું પી્છાઓ પાઠવી દેતા હોય છે
હા પહેલાના જમાનામાં તો એટલું બધું દિવાળી હોય ક્યારે હોય ને ક્યાંય જ્યારે તમને એવું લાગે કે એકબીજાનું ઘરે જઈ મીઠાઈ આપે બે બધા જોડે પરિવાર ના લોકો આવું જવું બધું હતુંવે ધીમે ધીમે બધું પછું
સાચી વાત છે તમારી હવે પહેલાના જમાનામાં તો લોકો બ ખૂબ સારી રીતે બધું કરતા હતા પણ હવે તો ધીમે ધીમે બધું ઓછું થતું જાય છે
હમ હવે દેખા દેખી નો જમાનો આવ્યો છે તો તહેવારો પણ એવી રીતે જ દેખા દેખ
હા પણ લોકોને પોતાના આજકાલ ના બાળકોને શીખવવું જોઈએ કે તહેવારોની પરંપર પરંપરાઓ શું છે કે તહેવારો શા માટે ઉજવવામાં આવે અને શા કારણે આપણે આ બધું કરીએ બધું બાળકો ન બી સમ જવું જોઈએ તો આગળની પેઢી બી એને સારી રીતે ઉજવે
હમ
અને સંસ્કૃતિને બી જાળવી રાખે ને
હા બાળકોને શીખું છું કે તમે દરેક સેવારની પાછળ નું કારણ સમજો જાણો અને પછી એની મજા લો તો તમને વધારે મજા આવશે કે દિવાળી કેમ ઉજવવામાં આવે છે હોળી જોડે ઇમ છે ઉત્તરાયણ કેમ હોય છે નવરાત્રી કેમ હોય છે એવા તો નાના મોટા કેલા બધા તહેવાર આવે છે આખા વર્ષમાં બસ તહેવાર બહુ આવે છે ને
હા હા સાચી વાત છે
પણ એને મજા આવે કે તમે આખા મતલબ આટલા થોડા દિવસ કંટાડેવાની વચ્ચે જો કોઈક રહેવાર આવેય તો મજા આવે
હમ
માઇન્ડ બી તમારું ફ્રેશ થઈ જાય
તમે અમાર ઘરે દિવાળીમાં બધાને લઈને આવે
હા હા ચોક્કસ આવી પછી તમે બી આવ છો મામારા અહીંયા બહુ મજા આવશે મરી મમ્મી બહુ બધા નાસ્તા અને બધું બહુ અલગ અલગ જાતની વેરાયટીસ બના છે આ વખતે તો
અમે તો એટલાુ ને નાસ્તા ભી બના્યા છે શોપિંગ પણ એટલું કર્યું છે
હા તમે ઓનલાઈન શોપિંગ કરી છે કે ઓફલાઈન
હા વધુ મિક્સ ઓનલાઈન પણ કરીએીએ બજાર માં કેટલી ભીલ હોય છે બજાર
હમે બી હા ઓનલાઇન શોપિંગ થોડી ઇઝી પડે ગઈ તમારા ઘરે બધું આવી જાય તમને જે ગમતોયને બહુ બધી વેરાયટીસ બી જોવા મળતી હોય છે
હ ઓનલાઈન તો મને બહ ઓછું ગમે કારણ કે કપડા સાઈઝ નો પ્રોબ્લેમ પાછા પાછા મોકલવાના ફરી પાછા રિટર્ન આવે અને અમુક વસ્તુમાં તારી હોય છે, અમુક વસ્તુ એવી હોય છે, કે મજા નથી આવેતી તોરે જાતે જ ખરીદી કરુ, તો મને બહ મજા આવે
સારુ સારુ છેલો મને, તો બહુ મજા આવી તમા જો વાત કરીને મારે જવું છે. બાર
હા, તમે પણ તૈયારી કરો ચલો, આવજો અ હા, હા ચાલો ભાઈ
કે